બોલો.
કેવું મજામાં?
બસ મજામાં તમે કો.
સરસ સરસ મારે એક વિષય પર વાત કરવી છે જે આજકાલ ખુબ ચર્ચામાં છે એ વિષય છે પરિવાર. આજકલ આજકાલના લોકા પરિવાર જોડે ખુબ ઓછો સમય વીત વ્યસ્ત કરે છે એ વિશે મારે વાત કરવી છે.
બિલકુલ કરીએ
હા. કેવું છે કે આજકાલ લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને બધા પાસે કામ એટલો બધો છે અને ફોનમાં પણ વ્યસ્ત રહે છે.
હા, તમારી વાત સાચી છે પણ આ બધું ચાલતા ફેમિલી માટે ટાઈમ જ નથી બચતો.
હા, સાચી વાત પણ મને એવું લાગે છે કે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી ટાઈમ વધારે ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી સાથે તમારું શું કેવું?
બિલકુલ બિલકુલ કારણ કે ફેમિલી સાથે દસ મિનિટ પણ આમ સાચું ઇન્ટરેક્શન હોય ને તો પણ આપણે રિલેશન સ્ટ્રોંગ બની શકે.
હા, ખુબ સરસ વાત કરી તમે પણ આ પ્રોબ્લેમ એ છે કે બધામાં બધા ઘરમાં હોવા છતાં પણ મેન્ટલી મેન્ટલી અલગ હોય છે એનું કારણ શું હશે?
એક્ઝેક્ટલી તમારી વાત સાચી છે બધા છે ને પોતાના મોબાઈલમાં બિઝી હોય છે એક જ રૂમમાં હોય તો પણ આમ કોમ્યુનિકેશન ના કરે એમ અને એ લોકો ફોનમાં એટલા બધા બિઝી હોયને એના કારણે આ બધું થાય.
સાચી વાત તમે તમે શું સમજો છો કે ક્વોલિટી ફેમિલી ટાઈમ શું હોય? કઈ રીતે સ્પેન્ડ કરી શકાય?
મારા મતે તો ક્વોલિટી ટાઈમ જે હોય એટલે ફોન વગર સાથે બેસીને વાત કરવી એકબીજાને સાંભળવું અને એ તો હું એવું માનું છું.
ખુબ સાચી વાત કીધી તમે પણ આજકાલ તો ડિનરના ટાઈમ પર બી ફોન જોડે હોય છે.
હા એ તો ખુબ જ કોમન થઈ ગયું છે અત્યારે પણ એનાથી આપણે બોન્ડિંગ વીક થઈ જાય છે જો ફોન લઈને આમ બેસીએ તો
હ, સાચી વાત છે. પણ હું એવું ફીલ કરું છું વીકેન્ડ પર બી ફેમિલી ગેમ નાઈટ કે આઉટિન્ગ રાખવું જોઈએ પરંતુ વીકેન્ડસ પર બી ઘરે લોકા લેપટોપ પર ફોન પર બિઝી હોય છે.
હા એજ ને તમે જેમ કીધું એમ એક એ સારી બાબ છે કે આપણે ફેમ નાઈટ રાખવી જોઈએ આઉટિંગ કરવું જોઈએ એક સારી હેબિટ બની શકે છે અને બધા સાથે હસી મજાક પણ કરી શકે છે.
હા પણ મા પણ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ફુલ્લી પ્રેઝન્ટ રહેવું જોઈએ એવું નહીં કે ઓલવેઝ ફોનમાં મજા કરવું જે ઓનલાઈન ફ્રેન્ડ્સ હોય એની જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. પણ એને મલ્યા પણ નથી હોતા તે છતાંય
બિલકુલ પણ આપ ણે ફેમિલી એ બધું પણ સાઈડમાં મતલબ કરવું જોઈએ પણ ફેમેલીને ભૂલી ના જવાય.
હા એક્ઝેક્ટલી પણ જે ફિઝિકલી પ્રેઝન્ટ પણ મેન્ટલી બીજે કઈ હોય છે. એ આજકાલ ખુબ સમસ્યા વધી ગઈ છે. . હવે મારા મારા ઘરમાં પણ થોડો અલગ અલગ રૂમમાં જ હોય છે વધુ ટાઈમ.
. હમ્મ પણ મારા ઘરમાં તો અમે કેવું છે કે અમે જમતા ટાઈમ મોબાઈલને યુઝ જ નહી કરતા અમે બધા આમ જોડે બેસીને ખાઈએ એમ કોકવાર થાય તો મમ્મી બોલે અમને એટલે અમે યુઝ જ નથી કરતા.
ખુબ સરસ વાત ખુબ સરસ વાત છે તમારા ઘરે. પણ તમે ફેમિલી બોન્ડિંગ માટે શું સજેશન આપો છો?
અ સિમ્પલ આપડે રિચ્યુઅલ્સ હોય જેમ કે ડેલી ડિનર ટુગેધર કે વીકેન્ડ વોક એ બધું.
બરાબર બરાબર છે આજ તો સિમ્પલ છે પણ ફોલો કરવું ખુબ હાર્ડ લાગે છે કેમ કે હવે ફોન ફોન વગર તો જમાતું પણ નથી.
હા એ છે હાર્ડ નથી બસ આપણે હેબિટ બનાવવી પડે સ્ટાર્ટ સ્મોલ.
હા બટ એ હેબિટ બનાવવામાં માટે શું કરવું જોઈએ પેરે પણ થોડા લોનલી ફીલ કરે છે?
હા પણ સ્પેશિયલી જ્યારે ચિલ્ડ્રન મોબાઈલમાં બિઝી હોય ત્યારે.
હા પણ તો શું કરીએ કમ્પ્લીટલી મોબાઈલ બંધ
નહી નહી એવું નહી. આપણેે મોબાઈલ પણ યુઝ કરવો જોઈએ પણ મતલબ આપણેે ડિસિપ્લનમાં યુઝ કરવો જોઈએ જેટલો મલબ દિવસમાં બે કલાક મેક્સિમમ પછી આખો દિવસ લઈને ના બેસાઈ.
વાત છે તમા તમને પણ કેવું જોઈએ કે ડિનર જયારે જમીયએ ત્યારે ફોન નો યુઝ ના કરું ને. ચુપચાપ જમી લેવું આપડે એમ
હા એજ જેમ કે નો ફોન ડ્યુરિંગ ડિનર રૂલ રાખવો જોઈએ બધા એ ઘરમાં.
સાચી વાત છે સાચી વાત છે આ એ તો પ્રેક્ટિકલ લાગે છે હું તો જરૂર ટ્રાય કરીશ.
હા અનધાર આઈડિયા તો એ છે કે એક ફેમિલી સ્ટોરી શેરિંગ ટાઈમ કે આખા દિવસમાં જે થયું હોય એ બધું કર કેવાનું ફેમિલી એ.
પણ એટલા બધા પોલટાને ડે ના એક્સપિરયન્સ શેર કરે એમ કહો છો તમે.
હા એમ જ કહું છું એના થી ઇમોશનલ કનેક્શન પણ વધે છે.
એવું છે પણ આજકાલ બધા સ્ટ્રેસ હોય છે તો એનર્જી પણ નથી રહી હતી તો એમાં તમારું શું કેવું છે?
એને માટે તો શોર્ટ બટ મિનિંગફુલ ફૂલ ટાઈમ બેસ્ટ છે લોંગ નથી પણ કન્સન્ટન્સી.
ઓકે એક્ઝેકલી તમારી વાત એકદમ સાચી બટ હેપીનેસ શેર કરીએ તો મલ્ટિપ્લાય થાય એવું છે.
હા પણ આપણે સ્કૂલને ઓફ પીસ પ્રેસર્સ ના લીધે બધું મિસ થઈ જાય છે.
બરાબર છે બરાબર છે હવે આપણેે એક અ એવું કહીશું કે આપડા ઘરે જે ડિનર ટાઈમ હશે ત્યારે કમ્પલસરી ફો ન બંધ.
હા.
બરાબર છે હું મારા ફ્રેન્ડસને પણ મારા ફ્રેન્ડસ ને પણ આ વિષય પર સમજાવીશ.
હા બિલકુલ બહુ જ સરસ. આઈડિયા છે સોશિયલ સર્કલથી પણ આમ અવેરનેસ વધે છે.
ખુબ જરૂર છે મારે સમજાવવાની હું કઈ વાર ફીલ કરું છું કે પેરેન્ટ્સને બસ સુનવું હોય છે એડવાઈસ નથી.
હા એ જ ને લિસ્ નીગ ઇઝ મોર મપોર્ટન્ટ દેન સ્પીકિંગ.
હા સાચી વાત છે કેમ કે ફેમિલી ટાઈમ એટલે ખાલી બેસવું નથી હોતું સમજવું પણ હોય એકબીજાના વાતોને, ઈમોશન્સને.
એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ઇમોશનલ સપોર્ટ એ મેઈન પાર્ટ છે હું તો એવું માનું છું.
હા સાચી વાત છે તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો છો કે ફેમિલી ટાઈમથી શું ચેન્જ આવે.
હા એક ફ્રેન્ડનો એક્ઝામ્પલ છે કે પહેલા બધા અલગ રહેતા હતા પણ ડિનર રૂટીનથી કનેક્શન સ્ટ્રોંગ થઈ ગયો એમના ફેમિલી વચ્ચે. ચે.
ખુબ સરસ ખુબ સરસ આજ નાની નાની બાબતો મોટા મોટા ચેન્જીસ લાવી શકે છે.
હા એ છે ના કન્સિસ્ટન્સી ઈઝ કી.
હા હા પણ કેવું છે કે હવે ટેકનોલોજી એટલું બધું યુઝ થવા આવ્યું છે ને. બધા જ વસ્તુ નેગેટિવલી બધું લેવામાં આવે
હા પણ બધી નહી વિડીયો કોલ્સ થી પણ આમ ડિસ્ટ ડિસ્ટન્ટ ફેમિલી સાથે કનેક્ટ રહેવાય છે.
હા પણ એમાં કેવું કે ફોન નું ઓવરયુઝ પ્રોબ્લેમ વધી જાય છે બેલેન્સ નથી રહેતું.
હા એ તો છે જ. પણ બેલેન્સ જ તો સોલ્યુશન છે આનું.
હા હું એવું વિચારું છું કે ફેમિલી ટાઈમ એટલે ર રિલેશન રિલેશનસ ઇન્વેસ્ટમેન્ટ છે.
હા. બ્યુટિફુલ થોટ હા ઇન્વેસ્ટમેન્ટ જેવું જ અ ફ્યુચર હેપીનેસ માટે છે.
હા પણ આજ કલ બધા ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં જ વધારે ફોકસ કરે છે ગ્રોથ માટે. બધા ફેમિલીઝ થી દૂર જઈને જોબ કરવા માંગે છે.
હા પણ આપણે લોંગ ટર્મમાં તો એ લોનલિ અ લોનલીલેસ નેસ લાવે છે.
હા એ વાત બરાબર હું તો એવું મેસેજ સમજ તો તમે શું બેસ્ટ મેસેજ સમજાવવું જોઈએ.
અ હું તો એટલું માનું કે ફેમિલી ઇઝ નોટ અ પાર્ટ ઓફ લાઈફ ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ લાાઈફ.
ઓહો વાહ વાટ વંડરફુલ લાઇન.
બસ થેન્ક યુ.
બસ એજ સમજાવાની જરૂર છે કે ટાઈમ નથી ટાઈમ બનાવવો પડે સાચી વાત ને.
હા એકદમ. સાચી વાત છે આપડે ટાઈમ કાઢવો પડે એવું. તો હોતું જ કે કોઈ જોડે ફેમલી જોડે બેસવાનો ટાઈમ ના હોય હા કોક વાર ઠીક છે.
આજથી ટ્રાય કરીશ ડિનર ટાઈમમાં ફોન દૂર કરું અને ફેમલી ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરું.
એ ગ્રેટ. સ્ટાર્ટ. સ્મોલ સ્ટાર્ટ બીગ ઇમપેક્ટ.
હા તમે પણ પ્રોમિસ કરો કે ફેમલી જાતે વીકન્ડ હા તમે તમે પણ પ્રોમિસ કરો કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશો.
ડન
મને લાગે છે કે આ મને લાગે છે. કે આ ડિસ્કશન થી મને ક્લેરિટી મલી.
હા આમ મને પણ અ સમટાઈમ્સ સિમ્પલ કન્વર્ઝેશન જ ચેન્જ લાવી શકે છે.
સાચી વાત છે સાચી વાત છે ફેમિલી જે છે ફેમલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો એ પ્રાઇસ લેસ ટાઈમ સ્પેન્ડિંગ છે.
હા એ. જ અને એના મતલબ એલે એના વિના લાઈફ આખી આપડી અધૂરી લાગે છે.
સાચી વાત છે સાચી વાત છે તમારા જોડે વાત કરીને મને ખુબ આનંદ આયવો.
મને પણ ખુબ આનંદ મળ્યો.
જી વાર મળશું ત્યારે આ વાત પર ઘણી હજી વધારે ચર્ચા કરશું.
ચોક્કસ ચોક્કસ ફરીવાર મળીશું એટલે વા કરીશું.
હ ચોક્કસ ચોક્કસ ચાલો ચાલો. મજા આવી મળ્યે.
જાય મળી.